અવાજ આવે?
હા.
હારો અવજા આવે ને?
હાઆઆઆ
તો ચાલો આપડે શરૂ કરીએ.
હા શરૂ કરીએ.
હા તો મે હું કે પેલું આપડું સિલેક્શન વાળું જ વાત કરીએે.
હા
તે હમણાં જ મે પુછ્યું.
હા તો શું કીધું?
તે દિવ્યાંગ નું પણ થઈ ગયું એનું તો આધાર કાર્ડ ની મલવતા
દિવ્યાંગ નુ ને? હા તે મને કીધું દિવ્યાંગ નો નંબર મોકલ એમ એટલા માટે
માટે દિવ્યાંગ નો આધાર કાર્ડ એણે મોકલાવ્યો.
હા
ને આપડા અમારું ભી નામ તો હતું પણ હવે એસી જણા હતા ટોટલ એમ
હા
તો તેમાંથી પાંત્રીસ જણા લેવાના હતા એમ
હા
જો તેમાંથી હવે નસીબ હોય તો આપણું બી અંદર લાગે કદાચ
હા તે કદાચ તમારું બી કન્ફર્મ થશે કાલે લિસ્ટ બહાર પડે તેના પરથી ખબર પડે હવે કોનું કન્ફર્મ થયું છે.
હા પણ લિસ્ટ પર બધાનું નહીં બી થાય તેવું વિષય છે એમ વડાણની મીઠાઈ ને એવું બી છે એમ કેમ કે એમાં હું કે આજે ફાઈનલ સબમિટ આપવાનો ડન
હા તે આજે ફાઈનલ સબમિટમાં છે ને કદાચ મારું આયુ મારું બી છે થયું છે
હમમ
દિવ્યાંગનું થયુ છે.
બરાબર
તારું દેવનું ને જે ધ્રુવાંસી એવું કંઈ કીધું હતું ધ્રુવાંસી હવે મને એમ કીધું. કે કાલે જો લિસ્ટમાં નામ આવશે તો ખબર પડી જશે કે ફાઈનલ કેટલાનું થયું છે. તે
એ બરાબર તે મેં હમણાં જ પૂછું ટેરા તો ડુંગરીઓ હૈ
હા તે મને કીધું કે મેં મારા ટીચરને ફોન મારું?
જો ટીચર કહેતા પછી ટીચર ના ઘરે ને તો પછી પાછી ઘરે આવ્યા કરું એવું કઈ કીધું મને.
એ તો અમણા એક ડાકી છેલ્લી પાછી બસ જાય કે ની,
હા તે અત્યારે મને કીધું ને અત્યારની બસ માં એ તો જશે મમ્મી ને ત્યાં લેવા બોલાવવા એવું કંઈક કીધુ મને.
હા તે એની મમ્મી ના એની જાતે આવી જાય એમ કીધું.
હા તે મને વાત -થઈ એની હાર.
અ બહુ મહેનત કરી આપડે આજે.
આપ અ આજે આપડું કાલે નામ આવ્યું ને. એનું કેરી બધું એના પર જાય કેમ કે આપડા કેમ કે તારુ બી કાંઠી કા લાયકુ પછી અમાર બી લાયકું એમ
હા બધાનું કામ કર્યું.
જોઈએ ને હવે કાલે ફાઇનલિસ્ટ કાલે મળી જશે.
હા કાલે ફાઈનલ મળી જશે એમ કીધું છે.
ખબર નહીં હવે કેટલા વાગ્યા આવશે.
હા હવે ફાઈનલિસ્ટ કયા ગ્રુપ પર આવશે.
તે તો આપણું ટીવાય બી કોમ ત્રીજા વર્ષ વાળું ગ્રુપ છે એમાં જ
તેમાં જ આવશે ને
હા તો તેમાંજ ખબર પડી જાય.
હા.
તો પછી બીજા નિયમ તે લોકોને બહુ ગુસ્સો જોવા લાગે છે.
હમ્મ હમ્મ હમ્મ.
અલા એવું કે ડાયરેક્ટ થઈ જાય એવુ તો
એ તો પછી એ લોકોને એઉ શું કરે છે એ લોકો ને જે પેલું હોય તે પ્રમાણે એ લોકોને કર્યું.
નહીં પણ પાછું બીજું છે સેકન્ડ રાઉન્ડ
હમ્મ.
હલો.
હો
હા પાછું સેકન્ડ રાઉન્ડ છે.
એવું કે?
હા એટલે એવું એવું છે એમાં કદાચ
બે બે ટ્રટ કે ને બે બે ટોળી માં લઈ જના એમ
ના બધા થી નથી એટલે પાંત્રીસ પાત્રીસ ની કદાચ બેક જ છે.
હ હા હોઈ શકે.
હોઈ શકે એવું પણ
પણ પરિવાર ની લઈ ગયા તો બીજા ઉત્સાહ ઉઠી જાય ને ઉત્સાહ જ ઉત્સાહ નો અંત આવી જાય.
હા હા.
પછી તો હું જવાના એમ કેમ કે પછી તો એક્ઝામ બી આપે આવી જાય પરીક્ષા બી નજીક જ હવે તો
તે જ ને પરીક્ષા નજીક
દોઢ મહિના માટે નજીક એમ એન કે એ હા આજે અસામેન્ટ આપેલો કે
હા ટાટા કંપનીનો મેં શેર શોધતો છે. મને તો ટાટા કંપનીના શેર મળી ગયા છે કેટલા શેર કેવા છે તે
મારે તો કોઈ બીજી ઇન્ડસ્ટ્રીને જોવા પડશે. રિલાયન્સ રિલાયન્સ જૂમ ઇડસ્ટ્રી.
હા ત્યારે રિલાયન્સ જો ટાટા કંપનીના મેં જોયા છે એટલે
રિલાયન્સ કંપનીના મેં જો એ આખું બેલેન્સ પાકું સર્વિસ જોવા પડશે.
આખું બેલેન્સ શીટ તૈયાર કરવા પડશે આપડે એ છે ને એ લોકોને આપડે જયારે પેલું પર જોઈએ ને
ને હા.
અ એપ પર જોઈએ ને તો બધું સ્ટોક કેટલા બધું અલગ અલગ આપણને બતાવે.
હ અ અ એટલે એ એક પેલું પણ નહીં આવે મે ક્રોમ માં નહિં આવે.
એક ક્રોમા એ ટલે એવું નહ આવ એટલે કેવું આવશે ખબર કે પેલા જેટલા એની મિલ્ક દેવા છે ને બધા
હમ્મ.
તે બધાં દેવા બતાવી દેશે.
આ હ.
પછી એ જે કંપની છે ને
હ અ.
તે કંપનીની બધી મિલકતઓ મૂળ કેટલી છે?
અ હ એટલે અ હ એટલે આપણેે જે પ્રમાણે ચોપડીમાં બનાવી તે એ પ્રમાણે નહી હોય.
અ તે પ્રમાણે નહીં આઈ એ બધું અલગ અલગ હશે એટલે તે બધું મર્જ કરીને એક માહિતી ભેગી કરવાની છે એમાં. હ અ.
હમ્મ.
એ મની કંટ્રોલ એપ પર છે ને બતાવતા છે બધી જ કંપની. સ્વિગીની પણ છે મની કંન્ટ્રોલ પર તો.
જેવા પડ હે માર.
હ હ સીઆર બ્રદર્સ, સ્વિગી પછી ટાટાની અત્યારે લોસમાં છે બતાવતા.
એટલે એમાં શેર, શેર ડાઉન ચાલે ને?
શેર ડાઉન ચાલે એટલે એના ગ્રાફ લોસમાં બતાાવતા છે મેં તે ચેક કરી રહતા ત કંપનીનો.
એટલે આપડે પાંચ ગુણો તો કમાના છે એટલે એ માંથી ઓડૉ પડે.
હ અ હા તે પેલા બધી માહિતી પરથી આપડણે ડિસાઇડ કરવો પડે કે કયા પાંચ ગુણોત્તર શોધીએ. હમ્મ, પેલા બધી જે ઇન્ફોર્મેશ જે આપને મળવાની છે ને કંનીની આખી શેર હેતી માડીને શેર હોલ્ડરના ભંદોડો ની બેન છે ને બધું આપણને મળશે તેને પર થી એક પહેલાં બનાવવાનું પરફેક્ટ ફોર્મેટ એ ફોર્મેટ પર થી પછી આપણે ગુણોત્તર હોદવા પડશે.
બધા એ અલગ અલગ કંપની લેવા પડશે.
આ બધી એટલે મિનિમમ જો પાંચ કંપનીવાળું કરતા છે ને આ બે કંપનીવાળું સારું પડે.
હમ્મ.
તે પાછી આપડણે ગ્રુપમાં ડિસ્કસ કરવા પડશે કે કઈ કઈ કંપની લેએ. છેતી આપડાે થી ની લેવાય પાશી
એ યે જોવા પડશે ડેવ દેવ મારમાંથી જ ઉતારવાનો એમ કે.
તે તો દિવ્યાંગે પણ કીધું પણ એલોકને એમ કહેવાનું આપડણે પછી આ એ છે ને પાછી એમાં એવું બતાવતતા છે ઈન્ડિયાની કંપની બતાવતતા છે. યુએસએ ની કંપની બનાવતતા છે એટલે આપણેે કોઈ પણ કંપની લઈ શકીએ ઇન્ડિયાની લઈ યુએસ એ લે, ઓસ્ટ્રેલિયાની લે. કોઈ પણ કંપની હ હ એ છે ને એ છે ને દેશ વાઈઝ, કન્ટ્રી વાઈઝ આખી કંપની એ લોકો બતાવતતા છે ને એનો ગ્રાફ બતાવતતા છે.
હા, હા, બરાબર.
આખી ન્યૂઝ પણ એ બધી બતાવે કે કઈ ન્યૂઝ ન્યૂઝ શું બહાર ચાલતી છે અત્યારે તે પણ બતાવતા. એની પાછળ હા. એ બધું મેં જોયું એટલે તેજ રિસર્ચ કરતો હતો અત્યારે.
મને ટાઈમ નહી મળ્યો. મે ભૂલી ગયો એ.
હા.
એ આપેલું છે એમ, કેમ કે એ તો સબમીટ કરવાનું તો વાર અજુ એમ તો.
અ વાત છે.
તો જોયે પછી.
હા, તું એ મને બી આર એફ ની નોટ જમા
હા ટી મે નોટ અને આપવા હજુ કેવાનો પણ ત જો મે હું કેમ તું તારમાં લખ્ થવાનો તો લખી દે ની.
હા, બી આર એફ ની મેં નવી નોટ બનાવે લી ને.
હા તો ટાઈમ મળે તો તું એમાં બી લખવાનુ ચાલુ કરી દે.
હા હા સો પેજીસ ની બનાવે ચાલશે?
ચાલશે નહી હા ચાલશે કેમ કે એ માટે મોસ્ટ આઇ એમ પી છે. લોકેશન જ લખાવો છેને.
સેને જ લખવાનું ને આપણે ઓનલી પણ ફોર એવું લાગે તો આ પાંચમા સેમ પુરતી જ બનાવવું. પછી છઠ્ઠા સેમની નવી બનાવી દેવાય સો પેજીસ ની.
હા ચાલે.
બી એ માં પણ એવું જ કરવાનો છે સો પેજીસ ની જ બનાવવાનો છે.
ફરજીયાત નથી કદાચ બી આર એફ.
હા તે તો છઠ્ઠા સેમમાં પણ પાછા સબ્જેક્ટ ચેન્જ થવાના ને!
હા.
એટલે જ ને અને બી એ ની પણ સો પેજીસ જ બનાવું એટલે મેમ ઇમ્પોર્ટ અને જ લખાવતા હશે બધુ. ધુ
હા મારે કોલ કટ કરવા પડવાનું હું આપવાનો ફોન આવ્યો. મે પછી કરુ તને ઉભોરે.
મારામાં પણ ઇવીઆન નો કોલ થ્રી મિસ કોલ પડી ગયા છે.
ઉભોરે મેં પછી તને પાછો ફોન મારુ આઠ મિનિટ થઇ ગય ને.
હજો. બીજા ફોન પર કોલ કરવા કરશે ને તારા પપ્પા?
કામ છે એટલે કઈ.
એવું કે મારા પર દિવ્યાંગ નો મિસ્કોલ પડી ગયો.
અચ્છા.
હમ. બીજું શું ચાલતું છે? હાલો.